હેલો.
હા હું એમ કેતો હતો કે તમે મને નંબર મૂક્યો એમાં કોલ નહોતો લાગતો.
અચ્છા એવું એટલે આ બીજા નંબર ઉપર કોલ છે એમ
હા એટલે પેલા કોલમાં એવું થતું કે જે સત્યાસી જગ્યાએ અઠોતેર હતું સત્યાસી કર્યું ને તો પછી આ નંબર ઉપર કોલ લાગ્યો અલગ અલગ નંબર છે શું?
નહી સેમ જ છે એક એમાં કઈક લખવામાં હા લખવામાં ભૂલ થઈ ગય.
હા તો હવે હું એમ કેતો હતો કે તમે જણાવ તેના વિશે વાત કરીએ કો.
હ તમે કયો કઈ નવો ટોપિક મને તો ક્રેડિટ- દ ન હાલમાં મગજમાં આવે છે તો એ વિશે તમને જો ઇન્ટરેસ્ટ હોય તમને થોડું કઈ નોલેજ હોય એ વિશે તો આપડે વાત કરીએ
હા તો ચલો એના વિશે વાત કરીએ થોડુંક નોલેજ મળી જાય ને. ખબર પડે ક્રેડિટ કાર્ડ વાપરવું ના વાપરવું અમારે
એલે તમે મતલબ કોઈ દિવસ એવું કરાવ્યું છે કે પછી કોઈ દિવસ તેના વિશે એડવર્ટાઈઝમેન્ટમાં જોયું કે પછી કઈક યુટ્યુબ પર વિડીયો કેવું કશું જોયું છે કે પછી મતલબ ખાલી ખબર છે કે ક્રેડિટ કાર્ડ કઈ વસ્તુ આવે એમ.
ના એમ ખબર તો છે જ કારણ કે જો એમાં એવું છે કે જયારે ક્રેડિટ કાર્ડ લીધું ને અમે બેંકમાંથી - એ વખતે સ્ટાર્ટિંગમાં જ પહેલી જો વારમાં અમે ને કઈક ત્રણ મહિનાનું રિચાર્જ મોબાઈલ નું કરાવ્યું હતું તો એ વખતે મેં યુઝ કર્યો તો એના પછી તો હવે ફાધર યુઝ કરે છે તો એમને ખબર હવે એટલે એ વખતે યુઝ કરે તો અને એના પછી આપડે આઈપીએલ ચાલતી હતી ને એ વખતે રૂપિયા ક્રેડિટ કાર્ડ નું આવતું કે તમે ટિકિટ રૂપિયા ક્રેડિટ કાર્ડ થી ફાસ્ટ ટિકિટ તમે લઈ શકો ચોવીસ કલાક પેલામ મેચની ટિકિટો નથી મળતી ચોવીસ કલાક પેલા અને આ તમે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો ને તો તમને ખપતી હો એટલી ટિકિટ મળી જ ચોવીસ કલાક પેલા મેચ ના
બરાબર છે હા એટલે એવી રીતે અમુક ઓફર આવતી હોય અને ઘણા બધા બેનિફિટ છે એના અને બીજું કે હવે તમે -
તમે જોઓ કે આ પણ તમે જે રિચાર્જ કેવું કર્યું ને તો એમાં શું કે કેનશેસન ચાર્જ લાગે. એટલે એમાં તમને રીચાર્જ જેટલા ન હોય તેના કરતા એક કે બે ટકા કે પછી અમુક વખત રૂપીસમાં દસ કે વીસ રૂપીસ જેવા ચાર્જસ લાગે હવે રેલવે ની ટિકિટ બુક કરો હા એટલે રેલવેની એ એય માં ચાર્જ લાગે કન્સેસન ચાર્જ. હવે રેલવેની ટિકિટ બુક કરો. કે પછી બીજી જાતનો મતલબ કોઈ બી રિચાર્જ હોય તમે ડાયરેક્ટ પેમેન્ટ કરો ને કોઈ સ્ટ ટોર કે ગ્રોસરી શોપમાં.
કે પછી અ કોઈ પેમેન્ટ એવું કરો એમેઝોન ઉપર ર કેવી એનામાં ચાર્જ નહી લાગે પણ જ્યારે તમે લાઈટ બિલ ભરશો ગેસ બિલ ભરસો કે એવું હોય ને તેમાં ચાર્જ લાગે છે.
હા અને પાછું આપણે હું મોબાઈલ લેવાનું વિચાર રહ્યો હતો ને તો મોબાઈલમાં મેં જોયું હત એમાં પણ કાક ઓફર સારી મળે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ ને તો કાંઈક પંચાવનસો રૂપિયા લેસ થઇ જાય છે કિંમતમાં. એચડી એફસીનું કે એક્સિસ બેંકનું હોય ન તો.
એ બેસ્ટ છે વસ્તુ સૌથી બેસ્ટમાં બેસ્ટ મતલબ ઓફર્સ વધારે આવે ક્રેડિટ કાર્ડમાં.
કંઈક વસ્તુઓ ખરીદવા માટે.
હહ ઇલેક્ટ્રિક વસ્તુઓ હવે એમાં શું છે એ ક્રેડિટ કાર્ડનો ઘણો ફાયદો તમે એક ત તમને એક બેંક ઓફર મળશે. બીજું કે જે રેગ્યુલર ડિસ્કાઉન્ટ હશે તે મળશે, તેના પ્લસ ઉપરથી તમને આ બેંક ઓફર મળે. અને બીજું એમાં શું છે કે ક્રેડિટ કાર્ડમાં તમે જેમ યુઝ કરો ને તેમ તમારા એમાં ઘણા બધા બેનિફિટ છે કે જેમ તમે યુઝ કરો તેમ તમારી લિમિટ વધતી આવે. જેમ તમે યુઝ કરો તેમ તમારો જેમ અ યુઝ કરો, યુટિલાઈઝ કરો અને એને પાછું તમે બિલ ભરી દો તો તમારું ક્રેડિટ સ્કોર પણ સારો રે અને લોંગ ટર્મ કહી ગઈ સ્કોર એટલે તમને ફ્યુચરમાં લોન કે એવું કશું જુવે તો ઈઝીલી મળી જાય. અને બીજું એમ છે કે હવે એનામાં છે તે ત્રીજો ફાયદો એ છે કે રિવડ્સને એવું બધું મળે. તો જેનાથી તમારે છે ને અ તમે જોશો ને એડીએફસીનું એક એપ્લિકેશન છે કાર્ડસ માટેનું સ્પેશિયલ.
હા એતો ખબર છે માય કાર્ડસ.
હહ એમાં જોશો ન તો તમને અમુક પોઈન્ટસ પણ મળે. જયારે તમે યુટિલાઈઝ કરો, તમે યુઝ કરો તો તમને પોઈન્ટસ પણ મળે તો એ પોઈન્ટસથી તમે ઇન ફ્યુચર કંઈક એવી વસ્તુઓ જેવી કે વાઉચર્સ છે કે પછી ઘણી બધી એનો બહુ મોટો કેટ લોગ હોય. એમાંથી તમે કઈ વસ્તુઓ પણ ખરીદી શકો. એટલે એમ જોવા જઈએ ને તો ક્રેડિટકાર્ડનો જો વ્યવસ્થિત ઉપયોગ થાય ને તો ખુબ જ સરસ અને સારી વસ્તુ છે. અને પ્રોપર તમે એને યુઝ કરો બિલ પેમેન્ટ કરો તો તમારા માટે એ ઘણું બેનિફિ ટ અને ફાયદાકારક છે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને એમાં પણ મેં જોયું છે ન તો ખાસ કરીને ઇલેક્ટ્રિક આઈટમ વસ્તુઓ ઉપર હોય વધ ક્રેડિટ કાર્ડ ઉપર હેને વધારે હવે તમને કેશબેકને એ બધું મળતું હોય છે. ઓફર જયારે બીજા બધામાં તો પછ તે ઓછું હોય છે. એટલું બધું હોતું નથી.
હહ ઇલેક્ટ્રિક આઈટમમાં વધારે તેમાં અમે અહિયાં ક્રોમાનો સ્ટોરૂમ અ શોરૂમ છે પછી ડીજીવન કરીને શોરૂમ છે. હમણાં રિલાયન્સ ડિજિટલ એક નવું ઓપન થાય છે લગભગ. બે ત્રણ દિવસમાં ઓપનિંગ છે એનું. એટલે એવા બધાં અ સ્ટોરરૂમમાં છે ને અમુક વખત ઘણી વખત ક્રેડિટ કાર્ડના એવા હવે દિવાળી ઉપરને એવી રીતે ઓફર આવે ને તો એનામાં તમે લેવા જાવ ને તો ત્યાં પણ તમને મતલબ ઘણી ઓફર સારી મળી જાય. કે ક્રેડિટ કાર્ડ ઉપર તમે લેવ તો પંચાવનસો હમણાં તમે કીધું તેમ એના પર શું છે કે ઓફ મળી જાય હવે રેગ્યુલર આપડે સમજો કે ત્રીસ હજાર નો મોબાઈલ લઈ જ એમાં પંચાવનસો ની ઓફર એટલે સીધા ચોવીસ પાંચસો આપણને પડે એટલે આપણને એટલો તો બેનિફિટ જ થઈ હા એટલે બેનિફિટ થઈ જાય એમ એટલો ફરક પડે.
હા એટલે જ ને અને પાછું આમાં જોયું તો એમને અલગ અલગ ઓફર હતી. આમાં જે મોબાઈલ મું જોઈને આયો દુકાનોમાં તે અ ખબર પડે ને કે કેવો મોબાઈલ લેવો કે ના લેવો એના માટે કરીને. તો અલ બે મોબાઈલ જોયા હતા સેમસંગ ના એક સેવીન સેવ ટ્વેન્ટી સેવન હત અને થર્ટી સેવન હતું. તો થર્ટી સેવન એ ને પંચાવનસો રૂપિયા હતું જયારે ટ્વેન્ટી સેવન હતું ને એના ઉપર ત્ર હજાર રપિયા તું આવી રતે અલગ અલગ હોય છે પાછું બધામાં સેમ હોય એવું જરૂરી નથી હોતું.
હા એ મોડલને મોડેલ ને ડિમાન્ડ ઉપર હોય. મોડલના ડિમાન્ડ વાઈઝ હોય મોડલને પ્રાઇઝ રેન્જ ઉપર હોય હવે મોડલ કઈ રીતે છે એટલે એ કોઈ બેંક અને સેમસંગ બંને ભેગા મળીને ડિઝઇડ કરે. એ આ કેટલું ડિસ્કાઉન્ટ આપવું એમાં શું છે હમણાં અમારે એક ફ્રેન્ડ નો ફોન લીધો હતો વિવો નો તો એનામાં એસડીએફસી બીજા બધા બેંકમાં પણ એસડીએફસીમાં હતી તો અમારી પાસે એડીએફસી નું કાર્ડ હતું તો એનાથી અમે ઓફર લીધી. હવે એનો જૂનો ફોન છે જેના કઈક એને પંદરસો થી બે હાજાર રૂપિયા મળ્યા. અને એલડીએફસી નું કાર્ડ યુઝ કર્યું તો એને એ લગભગ એકતાલીસ કે બેતાલીસ નો ફોન ન તે એને ત્રીસ કે એકત્રીસ આજુબાજુ પડી ગ તેમાં બેંક ઓફર માઇનસ થઈ સ્ટોરની ઓફર માઇનસ થઈ અને જૂના ફોન ની પણ ઓફર મતલબ એક્સચેન્જ કર્યો તો એના પંદરસો બે હાજાર મળ્યા તો એ બધું થઈને હા એકત્રીસ માં જેવો પડ્યો પણ એ ફોન એકદમ સરસ અને એડીએફસી ના કાર્ડમાં તો લગભગ એને અ સાત આઠ હજાર જેવા બેનિફિટ થ એટલું બધું બેનિફિટ એને ક્રેડિટ કાર્ડ ઉપર મળી ગય.
હા એટલે જ ને આમાં હું પૂછ્યો કે એમાં પણ એવું જ હતું બધા મોબાઈલ અલગ અલગ જ હતું અને એમાં એ પેલા જ પુસ્ત કે તમારે સેના ઉપર લોન ઉપર લેવાનું છે કે કેશમાં એટલે કેશમાં કહીએ ને આપડે તો પછી એ શું કરે ખબર કે આપણને કેશમાં આપી દે મોબાઈલ અને ઓન પછી ટ્રાન્ઝેક્શન પોતે ને પેલા ઉપરથી કરે એમના ક્રેડિટ કાર્ડ થી એટલે એમને એટલો બેનિફિટ થઈ જાય. અને જો આપડે જ કહીએ કે ક્રેડિટ કાર્ડ થી કરવું છે તો પછી એ બેનિફિટ આપણને મળે ઓમ પછી ક્રેડિટ કાર્ડ નું બેનિફિટ આપણને ના મળે આપડે કહીએ ને કે અ ક્રેડિટ કાર્ડ થી કરવું છેું પણ આ નથી. તો પછી એ સેટ કરી આપે કે હવે ધારો કે એમને જ કીધું એમને એક્સિસ બેંક ઉપર ઓફર હતી બરોબર એક ફોન માં તો એ એક્સિસ બેંક ના ક્રેડિટ કાર્ડ ઉપર ઓફર છે તો કે તમારે નહીં હોય તો કે હું મારા ફોનમાં કરી દેસ તમારી યુપીઆઈ થી મને ટ્રાન્સફર કરી દેવાના કેટલા પૈસા એમ કીધું એને એટલે આવી રીતે કરતા હોય છે.
એટલે એ લોકોને એમાં શું ફાયદો છે કે એક તો એમનો મોબાઈલ વેચાય. કસ્ટું મમને હવે એના માર્કેટમાં કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે ને હવે એ. થધું બેનિફિટ જે ક્રેડિટ કાર્ડનુંું છે તે તમને ટ્રાન્સફર કરે દ. એમાં એને કશું ફાયદો ના થાય તો એટલા માટે કે એનો ફોન વેચાય. તો એને પ્રોફિટ તો મળવાનું જ છે. જો આ કસ્ટમર બીજે ગયું તો એને ફોન પણ નહી વેચે અને પ્રોફિટ પણ નહી મળે.
અને બીજું કે તમે જે પેલું કીધું ક સ્કોર વધે જે એ સ્કોર પછી એ ન વધે
હા એને બેનિફિટ કે ઇન ફ્યુચર એને જે ક્રેડિટ લિમિટ હોય તે ધીમે ધીમે ધીમે વધતી આવે. એટલે એનો ક્રેડિટ સ્કોર જેવી રીતે મતલબ જેટલું યુટિલાઈઝ કરે ને જેટલું મતલબ પેમેન્ટ કરે એટલય એટલું એને ઘણો ફાયદો કે એનો ક્રેડિટ સ્કોર વધે ને જેટલું યુટિલાઈઝ કરે એટલું એને ક્રેડિટ સ્કોર મતલબ સ્ટ્રોંગ થાય એટલો.
હા એજ ને અને પાછું કે આમાં એટલા માટે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો પછી મને હમણાં જ જયારે આમ મોબાઈલ નું પૂછવા ગયો ન ત્યારે જ ખબર પડી કે આટલું બધો બેનિફિટ થાય છે નહી તો મને નથી ખબર કે ક્રેડિટ કાર્ડ માંથી એટલો બધો બેનિફિટ થાય છે ખરો. આમ જોયું છે કે.
ક્રેડિટ કાર્ડ તો એવા એવા આવે છે હમણાં એક મારા ફ્રેન્ડ એ કરાવ્યું છે એને તો મતલબ ચ જેબલ કરાવ્યું છે એની સિસ્ટમ એવી છે કે અ પાંચસો રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગે વર્ષ નો હવે એમાં એવું છે ને કે વરસ ના એ જો લાખ રૂપિયા ન યુટિલાઈઝ કરીને લખે એટલે લાખ રૂપિયા નું ટ્રાન્ઝેક્શન કરી દે. તો એનું આવ મતલબ આવતા વર્ષે કારનો જે ચાર્જ છે ને તે રિવાઈઝ થઈ જાય એટલે એને કાર્ડ ફ્રી માં થઈ જાય એમ.
દર વર્ષે જો લાખ રૂપિયા ન ટ્રાન્ઝેક્શન કરે એ કાર્ડમાંથી વર્ષે તો એને જે ચાર્જ લાગે પાંચસો નવા્વાણું રૂપિયા તે જીરો થઈ જાય. એટલે એમ જોવા જઈ તો એને યુટિલાઈઝ થાય એવું છે કારણ કે એ છે તે મતલબ લાઈટ બિલને એવું બધું ભરે છે એના ઉપરથી એટલે ના જે કારખાનાનું લાઈટ બિલ છે તે મહ વધારે- પચીસ હજાર ને ત્રીસ હજાર ને એવું આવે છે મહિને બે મહિને.
હા.
એટલે એ રીતે યુઝ કરશે તો બી એનું લગભગ ચાર મહિને તો લાખ રૂપ ઉપ થઈ જશે અને બીજું ઘરમાં બી યુટિલાઈઝ કરશે ઘરના ખર્ચામાં એમાં એટલે એને એ કાર્ડ જીરોમાં જ પડે પણ એ કાર્ડના બે ચાર્જેબલ છે ને એના બેનિફિટ વધારે એ કોઈ બી ટ્રાન્ઝેક્શન કરશે ને એમાં મિનિમમ પાંચ ટકાનું એને કેશબેક મળશે. કોઈ બી ટ્રાન્ઝેક્શન
ફિક્સ.
ફિક્સ એમાં પચીસ હજાર નું એ સમજો કે લાઈટ બિલ ભરે તેમાં પાંચ ટકા એને કેશબેક મળી જાય ફિક્સ છે પણ એ કાર્ડ ચાર્જેબલ છે જો એ અમુક લિમિટ સુધી તમે એને યુઝ કરો તો ફ્રી થઈ જાય એવા ઘણા બધા છે અમે એ જણા મતલબ ઈન્ક્વાયરી કરવા ગયા હતા બધી બેન્કો માં તો એક્ઝિસ બેંક ન એચડીએફસી નું એક કાર્ડ એવા છે ને જેના વર્ષ લાખ લાખ રૂપિયા તો ખાલી ચાર્જ છે. તોપણ લોકો એને વાપરે છે એ કાર્ડ મેટલ નું આવે આખું અને એકદમ પ્રીમિયમ આવે એનામાં ઓફર્સ ની બધી એકદમ એવી આવે. કે તમને વર્ષે ફ્લાઈટ ની બધી ફ્રી આપે એ લોકો બેં તરફથી ફ્રી મળે. એ કાર્ડ ની લિમિટ પણ પચાસ પચાસ લાખ રૂપિયાને સાહીઠ સાઠ લાખ રૂપિયાની લિમિટ હોય.
ઓહો એટલું બધું હ હા એ તો છે જ. હમરા વચ્ચે હું ઓડિયો સિરીઝ જોતો ને તો એમાં આવતું જ હોય છે કે આવી રીતે પેલા- એ આવી રીતે કોઈ પણ એક ગોલ્ડન મેમ્બરશીપ વાળું કાર્ડ હોય છે આખા દુનિયામાં ત્રણ જણા જોડે જોય બે જણા જોડે જોય એવું આવે.
હા એવા એવા આવે છે કાર્ડ ઘણા બધા પણ એ શું છે નોર્મલ પર્સન ને લોકો પ્રોવાઈડ ના કરે છે. એના માટે એપ્લિકેશન.